હેલો અવાજ આવ છે ભાઈ.
હલો
હલો.
હા બોલો બોલો તે પણ
બસ મજા મજા તમે કેમ છો? હ શાંતિ ઓ.
હા બરોબર શું ચાલે છે નવીન.
બસ કાઈ ની નવીનમાં તો અત્યારે તો કાઈ નથી શાંતિ છે. બોલો બોલો તમે.
અચ્છા અચ્છા. શું હાલે ગામડા રો ગામડામાં શું હાલે છે ભાઈ નવીનમાં શું શું હાલે.
ગામડામાં બસ શાંતિ હાલે શું હોય વરસાદ પડે અને મજા આવે.
બરાબર બરાબર કેમ છે વાવણી બાવણી થઈ છે કે પછી શું હાલે છે.
બસ વરસાદ પડે એટલે વાવણી થઈ જ જાય ને વરસાદ તો પડી ગયો હે. વાવણી થઈ ગઈ છે.
અચ્છા અચ્છા શું વાયવું છે તમે વાડીમાં?
કપાસ. એરંડા. એ વસ્તુ વાયવી છે.
અચ્છા કપાસ વાયવો છે બીજું શું વાવેલું છે.
એરંડા. એરંડા આવે ને એ આપડે વાવેલા છેએ એવડા.
અચ્છા એરંડા વાવેલા છે.
હા.
અચ્છા એરંડા તો અમે પણ નથી વાવતા એરંડા કે કે કઈ રીત. ના હોય છે આપણે એરંડા કઈ રીતે આપડે એને વાવવાના હોય છે. બી આવે છે કે પછી કઈ રીતના હોય છે આપડે
હા એના બી આવે છે કે. એ છોપવાના હોય જમીનમાં એટલે. ઘઉ ની જેમ જ હોય આમ તો પણ થોડાક અલગ હોય અલગ રીતે
અચ્છા અચ્છા તો આપડે કઈ રીતે એમાં પાણી વધારે જુવે કે પછી કઈ રીતનું હોય પાકમાં
બધું મીડિયમ મીડિયમ બઉ પાણી ને બઉ પાણી નું આમ તો ઓછું હોય તો ચાલે એવું કઈ નહી.
અચ્છા અચ્છા અને કેટલા ટાઈમ સુધીમાં પાકી જાય આપડે એરંડા
છ મહિના જેવું થાય પાંચ થી છ મહિના એવું
અચ્છા અચ્છા અને શું ભાવતાલ શું હાલે છે આપડે શું મળે છે ભાવતાલ એમાં આપડે
ભાવતાલ ભાવતાલ તો જેવા એરડા એવો ભાવ મળે વધારે એરંડા હોય તો વધારે ભાવ મળે એટલે સારા ક્વોલિટી ના હોય તો વધારે ભાવ મળે તો લ ઓછા મળે થોડાક
અચ્છા અચ્છા એવું છે એમને
હમ
જી જી તો અત્યારે તો કેમ વરસાદ પાણી છે કે અત્યારે આજે આવો છો કે વરસાદ તમારે
ના ના આજે તો નહીં વરસાદ
અચ્છા એવું છે એમ ને
હ અ
જી મને એવું લાગે છે આ વર્ષે વરસાદ બહુ ઓછો પડેલો છે કેમકે ગયા વક વક્તે બઉ સારો હતો વર્સાદ આ વક્તે થોડુંક ઓછું લાગે છે શું કેશો તમે
હજીતો સીઝન વરસાદની સિઝન શરૂ થઈ એટલે હજી તો કાઈ નક્કી ના કરી કહી શકીએ કઈ રીતના પડે પણ બઉ જોઈએ હવે કઈ રીતના પડે છે શરૂઆતમાં તો સારો આયી ગયો છે વચ્ચે થોડોક ને હમણાં તો નથી બે ત્રણ દિવસ થયો કઈ છે આવશે હવે થોડા દિવસ પછી આગાહી તો આપી
હા હવે હવામાન વિગા હવામાન જે વિભાગ વાળા છે હવે આગાહિ તો કરે છે પછી આ તો હવે અંબા બા અંબા કાકા આવે આગાહી પછી કરે એકાદી તો કઈક વરસાદ વરસાદ બઉ હોય તો આવી શકે એવું છે અત્યારે તો મા
હમ
હા અને થોડો ઘણો માહોલ અત્યારે ગરમ માહોલ કેવાય કેમ કે અત્યારે બધું વાળું હાલે છે એટલે આમાં વરસાદ પણ અત્યારે અંબાલાલ કાકા જેવું કામ થઈ ગયું છે અત્યારે એનું તોવે ક આદાહી હમણાં આવતી નથી એની એટલે બાછી કઈક આગાહી એકાધ કરે તો કા ઝપટું બાપટું આવી જાય તો પાછો સારું થઈ જાય એમ એટલે એ પ્રકારે તો છે અત્યારે તો
બરાબર હ બોલો બીજું તમારે વરસાદ થયો એ બાજુ
હા બોલો બોલો ભાઈ બોલો
વરસાદ છે તમારે એ બાજુ
વરસાદ વરસાદ તો ભ અમારે અહીંયા તો બધું ધોઈ નાખુંું એટલો વરસાદ હતો બધું પલાળી દીધું પાણી ભરાઈ જતા માંડ માંડ બધું સાફ થયું અત્યારે તો કઈ છે નહી પણ નુકસાની ઘણી થઈ અમારે પાણી એટલું બધું ભરાઈ ગયું હતું માંડ માંડ લોકો પોતાનો ધંધો ચલાવતોને એમાં દુકાાનમાં પાણી ગડી ગયા એટલે ભ નુકસાની થવાની છે એટલે બઉ બધારે નુકસાની થઈ ગઈ છે હવે કઈક સર સહાય આપે તો લોકો અત્યારે એના ઉપર રાહ જોુવે છે એટલે એ પ્રકાર ારે અત્યારે છે ચાલુશેરે તો ભાઈ
બરાબર તમે શું આવેલું છે અત્યારે ખાતરમાં
હા હા બોલો બોલો
શું વાવેલું છે તમાર ખેતરમાં અત્યારે.
ખેતરમાં તો ભાઈ અમારે અત્યારે તો કપાસ વાવેલો છે ખેતર માં તો ત્યારે દસ પંદર દી પેલા ક કપાસ વાવેલો હતો મે. તો થોડો ઘણો વરસાદ આવી ગ્યો વાવણી થઈ ગઈ છે થોડો વાંધો નથી એટલે કપાસ્યા યા ઉપની તો ગ્યા છે એટલે ત્યારે તો સારું છે એમ એટલે તોઈ વાંધો નથી એમ તે કપાસિયા વાવેલા છે હવે અત્યારે ખેતરમાં તો બીજું ત્યારે તો સારું છે હવે આગળ જતા પછુ વરસાદ આવે તો સારું કક્કર પછી પાક લેવો થોડોક અઘરો થઈ જાય એટલે એવું છે અત્યારે તો મોસમ.
બરાબર.
હ એ પ્રકારે છે અત્યારે તો બધ એટલે આ પ્રકારે આખું જીવન જ એવું થઈ ગ્યું છે હવે ગામડાનું અત્યારે ખેડૂતો વરસાદ ની રાહ જોઈ રહ્યા હોય કે પછી પાક નો ભાવ ના આવતો હોય તો કે ભઈ આમાં તો કઈક સરકાર હવે ભાવ વધારે તો સારું છે એટલે એવું થઈ ગ્યું છે.
હા એ વાત બરાબર તમારી. હમણા એ વરસાદ કા વધારે આવે કા સાવ નો આવે એ રીતના છે આવે તો બધું ઘોઈ નાખે ના આવે તો સુકાઈ જાય પાક.
હમ હમ બિલકુલ બિલકુલ. એટલે એ પ્રકારે અત્યારે થઈ ગ્યું છે એટલે હવે મને લાગે છે કે હવે આમનમ રેહે તો પછી આવો વરસાદ પડશે તો પછી ઓત છો વરસાદ આવશે તો આગળ જતા પછી પાછુ કઈક નવું ના આવે તો હવે સારું છે કેમ કે આવું બધું વરસાદ એક હારે પછું ખાબકી જાય ને જમીન ધોવાણ થઈ જાયલે એક સામ ટો વરસાદ આવે તો ઘણું બધું નુકસાન થઇ જાય કેમ કે ખેતર માટી હોય બધી ધોવાઈ જાય તો પછી એક મોટું નુકસાન જ કહી શકાય કેમ કે
વાવેલા બીજ હોય બધા ઈ પછી પાછા તણાઈ જાય. તો ડબલ મહેનત થઈ જતી હોય છે એટલે ભઈ આવું સહન તો ભાઈ ખેડૂત કર ખેડૂત જ કરીએ હકે ધંધામાં. તો આમ તો તમે જુઓ તો બીજા તો કોઈ આટલું બધું સહન ના કરી શકે શું કેશો તમે.
હા બરાબર હ ખેડૂત ને બધી સાઈડ થી બધું જેવાનું રે પાક ઉપરથી ભાવ એ નીથ મળતા પાકમાં પાછા જેવા જોઈએ એવા ભાવેય નીહ મળતા. એ રીતનું છે હવે. બોલો બીજું નવીન માં.
બસ જો હમણાં તો બીજું કઈ નવીન માં તો હ હમણાં તો વરસાદ ની રાહ જોઈએ છે હ કઈક આવે તો પછી દિવાળી કંઈક નજીક આવે તો પાછુ ગામડે આટો મારવા જઈ આવી કે ભઈ પાક બાક લેવાનો થાય તો પછી એ પ્રમાણે બાજુ પાક તો લેવો પડશે એટલે થોડું ઘણું કામ આવી જાય તો ગામડે પાછું જવું પડતું હોય છે એમ અત્યારે તો હવે હ અત્યારે તો બીજું કઈ કઈ ખાસ કામ ના હોય વાડીમાં એટલે અચાર તો બધા કો ઘણા એવા વાવણી કરી નાખી હોય દીવડા લોકોનું થોડું ઘણું કામ હોય એમ બાકી તો લોકો ઘણા બધા હજી વાવણીન ઘણી ગામડાઓમાં નથી હેય નઈન ઘણા ગામડાઓમાં થઈ ગઈ છે એટલે ઘણા બધા ખેડૂતો તો રાહ જોઈ રહ્યા છે કે ભાઈ હવે વાવણી થઈ જાય તો સારું છે એમ એટલે હવે- ધીમે ધીમે ગામડાનું જીવન ગણ આવે- કઠોર થતું જાય છે. એટલે હવે- બધા લોકો શહેર તરફ આવવા માંડ્યા છે. એટલે હજી ગામડામાં વાતાવરણ કઈ શકાય એ સારું છે. એમ સો ટકા- અહિયાં શેર કરતા સારું છે એટલે ગામડામાં અત્યારે રહેવું ખુબ સારું છે શું કે- પતા કરી-
હમ ગામડામાં રવાની મજા જ અલગ છે કઈ ટેન્શન વગર નું જીવન- ખાય પીને મોજ કરો ભ બીજું ટેન્શન નહી-
હમ એટલે ગામડામાં તો શું હોય ખાય પીને અત્યારે તો તમને ખબર છે ગામડામાં- અત્યારે તો બધા સુઈ ગયા હોય આપડે- અહં સિટી માં બાર વાગે જોવાની તૈયારી કરતા હોય ત્યાં એક જોલો એ- એક નીંદર તો કરી લીધી હોય એટલે વેલા બાજા એ- આપડે સવારે આઠ વાગે જાગતા હોય ને સવારે વેલા પાંચ વાગ્યાને જાગી ગયા હોય ને મંદિરે- શંકર ભગવાનને પાણીનોો લોટો ચડાવીને પાછા ઘરે આવી ગયા હોય એટલે- ન માહોલ હોય છે. ત્યા આપડે બીજું તો કઈ ત્યારે- તો એવું છે. અત્યારે તો હવે- આવું ચાલા કરે આમાં તો ગામડું કેવાય ભ ગામડું નળિયા વાળું હોય તોય હાલે- અત્યારે જો એકાદું ઘર તો વાંધો ના આવે- તો મળીએ પાજે એક નવા ટોપિક સાથે ચાલો ભાઈ મળીશું-
એ સારું ચાલો-